હલો
કેમ છો
મજામાં આવ તમે કેમ છો
એ પણ મજામાં
હા તો આપનો ટોપિક હતો ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ
હમ હમ
તો આજકાલ તો ઓનલાઈન શોપિંગમાં બહુ ફ્રોડ જોવા મળે છે.
આ તો તમને સાચું કીધું
હા પણ ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ બંનેના પોતપોતાના ફાયદા છે, વિશેષતા છે. આપણી પાસે વધારે ટાઈમ હશે તો આપણે ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ અને ઓછો ટાઈમ છે, તો આપણે ઓફલાઈન કરવી જોઈએ ઓનલાઈન માં પણ એવું થાય છે હ
હા એ તો તમને સાચું કીધું કેમ કે જો હવે જો અગર આપણે કશછી જતા હોય અને આપડ પાસે ટાઈમ બી હોય તો આપડે જ બજારમાં જ તે બાદથી આપણે ઓફલાઈન શોપિંગ કરી શકો બરાબર પણ આપડ પાસે અગર વધારે ટાઈમ જતો હોય તો આપણે ઓનલાઈન માં બી ટ્રાય કરી શકો કેમ કે ઓનલાઈનમાં જો આવતા આવતા જ પંદર વીસ દિવસ થઈ જાય
હા એજ છે ને કોઈ વાર એવું પણ થાય છે હવે મને કોઈ ફંક્શનમાં જવાનું છે. આઠ દસ દિવસ પછી પણ આપ મારો ઓનલાઈન ઓર્ડર જ પંદર દિવસ પછી આવે છે, તો તો મને પ્રોબ્લેમ થઈ જશે
હમ એ બી
મારે ઇવેન્ટમાં હ ઇવેન્ટમાં પહેરવા માટે કપડાં જ નહીં રહે તો એ તો પ્રોબ્લેમ થાય તો ત્યારે તો ઓફલાઈન જ કરવી પડે છે, શોપિંગ પણ એવું પણ થાય છે, કે ઓફલાઈન વધારે ઓપ્શન નથી મળી રહેતા
એ તો છે, જો ઓનલાઈનમાં બહ વધારે ઓપ્શન મળી જાય છે, કોઈ કોઈ વાર જો આપણે સેવન ડેઝમાં રિટર્નની પોલિસી હોય છે, એમાં અને ઓફલાઈન શોપિંગમાં એવું નથી એક વાર આપણે પરચેસ કર્યું તો પછી જ્યાં સુધી આપડે એને મતલબ ની કરતા ત્યાં સુધી આપણા પાસે એ વસ્તુ મૂકવાની જ હોય છે.
હા એ પણ છે ઓફલાઈનમાં આપણે રિટર્ન કરી શકીએ છીએ પણ કોઈ વાર એવું ફ્રોડ પણ એ લોકો કરે છે, કે આપને કેશબેક આપતા નથી અને ઓફલાઈનમાં એવું છે કે આપડે કોઈ પ્રોડક્ટ પરચેસ કર્યું એના પછી આપણે કોઈ શોપમાં એવું હોય છે કે એ લોકો ત લખી જ મૂકે છે જે કે આટલા ટાઈમમાં તમે રિટર્ન કરી શકો છો કે એક્સચેન્જ કરી શકો છો. પણ કોઈ શોપમાં લખેલું હોય નો રિટર્ન નો એક્સચેન્જ તો એ પણ પછી પ્રોબ્લેમ થાય છે.
હમ એ પણ છે અને કોઈ કોઈ વાર જો અગર ઓનલાઈનમાં કોઈ વસ્તુ ડેમેજ આવે તો આપણેે એમાં રિટર્નમાં બહ મતલબ અઘરું થઈ જાય પણ ઓફલાઈન શોપિંગમાં એવું નથી આપણે પોતે સામે જો જોઈ શકો છો કે ભાઈ આ ડેમેજ છે તો આપડણે એ જે શોપકીપર હો એને કેસ હો કે ભાઈ ડેમેજ પ્રોડક્ટ છે. તો મને બીજો આપી દે એ બીજો આપી દે પણ ઓનલાઈનમાં એવું નથી.
હા એ થાય છે કે આપને હવે કોઈ ડેમેજ પ્રોડક્ટ મળી ગયું તો ત્યાંને ત્યાં જ આપણે એને રિટર્ન કરી શકીએ છીએ ઓફલાઈનમાં અને આપણે કોઈ પ્રોડક્ટ બી લેવાનું હોય તો આપણે એને સ્પર્શીને એને ચકાસીને આપણે એને લઈ શકીએ છીએ પણ ઓનલાઈનમાં એવું નથી થતું આપને ખાલી ફોટો થ્રુ જ ખબર પડે છે. કે લેવાનું છે કે નહી અને ઓનલાઈનમાં આવું હોય છે કે આપને જો કોઈ પ્રોડક્ટ લેવાનું હોય તો આપને કસ્ટમર રિવ્યૂઝ જોઈને જ પ્રોડક્ટ પરચેસ કરવાનું તો જ સારું આવે.
તો તમને હાચું કીધું કેમકે હવે જો કોઈ એટલા ફ્રોડ થઈ ગયેલા છે કે કોઈ કોઈ એવું થઈ જાય કે ફેક સાઈટ ઓપન કરે અને કે કે ભાઈ તમે અહિયાંથી મંગાડો તમે બહુ સસ્તું બી મળશે અને અ બી ટ્રસ્ટેબલ પ્રોડક્ટ મળશે પણ આપડ એમાં જ ઠગાઈ જાય અને આપડે તો આ ઓર્ડર કરી દે એ પે કેશ બી પે કરી દે ઓનલાઈન પેમેન્ટ કરી દે પછી એ પ્રોડક્ટ બી નથી આવે કોઈ કોઈ વાર તો એ બોક્સમાં જ ખાલી બોક્સ આવે.
હા મારા ફ્રેન્ડ સાથે એક ફ્રોડ થયું હતું કે એ કોઈ વેબસાઈટથી એ શૂઝ ઓર્ડર કરેલા ને એ કોઈ બ્રેન્ડ તો હવે આઈ ડોન્ટ નો બ્રાન્ડ નું નામ તો મને યાદ નથી. એ કઈ અગિયાર હજાર નો શૂઝ હતા તો એ ઓર્ડર કર્યું ને એમાં પણ એવું હતું કે એક્સચેન્જ ઓફરની હતી ના એને રિટર્ન કરી શકી એક વાર લીધું એટલે ખતમ. તો પછી અયા ઓર્ડર કર્યો હાફ પેમેન્ટ કરી નાખેલી એમાં એવું હતું કે એડવાન્સ તમને પૈસા ભરવાના હતા તો એયા હાફ પેમેન્ટ કર્યું ને એના પછી ઓર્ડર આવું જ નહીં તો એના એ હાફ પેમેન્ટ ગયા પાનીમાં.
હમ તેજ નહી કેમ કે એ ફોટા બી એવા મુું કે ના ઓનલાઈન માં કે ભાઈ જોઈને એવું લાગે કે ભાઈ આ પ્રોડક્ટ એમ જ આવશે પણ એવું ની રે.
હા ને ઓનલાઈન શોપિંગના ફાયદા પણ એ છે કે આપડણે ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકી કે છીએ ને આપનું સમય અને મહેનત પણ બચી જાય છે. હવે ઓફલાઈનમાં કેવું છે કે આપણને ત્યાં સ્ટોર સુધી જવું પડે છે ને તેમાં મુસાફરીનો ખર્ચો થાય છે અને ત્યાં જઈને ભીડ રહી તો એ ભીડમાં ઉભું રહેવું પળે ને આપણી પાસે વાહનો હોય તો વાહન પાર્કિંગમાં બી ટાઈમ લાગે છે એ પણ એના ગેરફાયદા છે. ને ભાવની સરખામણી કરવામાં પણ મુશ્કેલી થાય છે. ને એક એ પણ છે કે આપણે દુકાન ના ટાઈમ પર જ જવું પડે છે. આપણે રાત્રે નહી જઈ શકીએ અને ઓનલાઈન એવું છે, કે ટ્વેન્ટી ફોર આર્સ ચાલુ જ રહી છે, આપડણે ક્યારે પણ ઓર્ડર કરી શકીએ
હમ તમારે સાચું કીધું તમને કેમ કે જો ઓફલાઈન શોપિંગમાં જયારે દુકાન ન ટાઈમ રહે આપડે ત્યારે જઈ શકો છો, અને આપડા પાાયે જ્યારે ટાઈમ હોય, આપણે ત્યારે ગયા તો કોઈ કોઈ વાર જો દુકાન બંધ હોય, એની તો પછી એ દુકાન જયારે આપડ ટાઈમ હોય, તો લગભગ બંધ જ મળે આપણે દુકાન પણ ઓનલાઈન માં એવું નથી આપણે જય્યારે ટાઈમ મળશે આપણે ત્યારે ઓર્ડર, કરી દો એ એના ટાઈમે બરાબર આવી જશે પણ મારે એવું લાગે કે ઓનલાઈન શોપિંગમાં, જો ગ્રોસરી ગ્રોસરી થઈ ગઈ પછી તમારા મેડિસિન, વાો આજ બરાબર મળે બાકી તો લગભગ એ એમાં ફ્રોડ જ થાય છે.
હા ને આપણેે મેડિસિન એ પણ લઈએ તો જયારે ઓર્ડર આવી જાય, ત્યારે આપણે એની એક્સપાયરી ડેટ ચેક કરી લેવી જોઈએ ને એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય, તો આપડે એનો ફોટો ત અ એપમાં હોય છે, કે હેલ્પલાઈન નંબર બર તો એના પર આપણે મોકલીને એ રિટર્ન કરી શકીએ છીએ.
હમ્મ એ આ તો કોઈ કોઈ વાર જો કમ્પ્લેન બી કરવાની હોય તો એ બી કરી શકો છો, એમ
હા, અનેને પછી એક એ પણ છે. કે ઓનલાઈન શોપિંગમાં તમને ને ડિસ્કાઉન્ટ પણ મળે છે. ને કોઈ વાર એ લોકો ઓફર્સ પણ મૂકે છે, કે બાય વન ગેટ વન ફ્રી બાય ટુ ગેટ ફ્રી ટવે ઓફ અને ઓફ ઓફલાઈનમાં એવું છે. કે વધારે ઓફર્સ મળતી નથી બહુ ઓછી મળે છે.
હમ એ પણ છે, અને ઓફલાઈન શોપિંગમાં વધારે પૈસા છે. ઓનલાઈનમાં જો, તમે હમણાં કીધું કે ઓફર્સ મળી જ કોઈ કોઈ વાર જો એટલી મસ્ત ઓફર્સ રહેે, કે ભાઈ વસ્તુ ભી મળી જાય પૈસા ભી આપડા ઓછા જાય
હા, પણ એ જ છે. કે ઓફલાઈનના ગેરફાયદા એ છે કે ડિલિવરીમાં ટાઈમ લાગે છે. પછી એના માટે આપણને ઇન્ટરનેટનું સુવિધા હોવી જોઈએ, હવે ગામડામાં તો એટલું ઇન્ટરનેટ ફાસ્ટ હોય નહી, તો ત્યાાર તો આપણે કઈ ઓર્ડર કરી નહી શકીએ
હમ એ આચું કીધું તમને એ ઓનલાઈન શોપિંગ નગ મારે એવું લાગે કે સિટીમાં વધારે યુઝ હોય. કેમ કે ગામડામાં તો એ એ ગામડામાં વધારે કોઈને ખબર બી નથી, અને કે અને ગામડામાં તો બહ યુઝ થાય છે, કેમ કે મોબાઈલ બહ વધારે યુઝ થાય ગામડામાં
હા અને ઓફલાઈનમાં એ છે, કે આપણે ફ્રોડ ની શક્યતા ઓછી હોય છે.
હ એ પણ
કોઈ ફ ફ્રોડ વર્ડ હોતું નથી ને ખબર ઓનલાઈનમાં કોઈ વાર એવું થતું છે. કે હવે મેં ફોટોમાં જોઈને એક કપડા ઓર્ડર કરી લીધા પણ એ જયારે આવે છે. પાર્સલ ત્યારે એ જૂનું હોય છે, કે ખરાબ હોય છે. વાપરેલા હોય છેને. ઓફલાઈનમાં એવું હોય, કે આપણે કપડાં તપાસીને લઈ શકીએ છીએ એને ટ્રાય પણ કરી શકીએ છીએ ફિટ છે, નહી. છે હા
હા અને જોવ આપડે અગર તે એ કપડું જો નોર્મલી ઢીલું થતું હોય, ને તો આપણે એને એડજસ્ટ કરી શકો છો, પણ ઓનલાઈન નો એવો નહી રહે કોઈ કોઈ વાર જોો એ તો કઈ જગ્યા થી કટ હોય યા પછી કોઈનો યુઝ કરેલો બ પ્રોડક્ટ આવી જાય કોઈ કોઈ વાર ઓનલાઈનમાં
બરાબર છે. એજ છે બંનેની પોતપ પોતાની વિશેષતાઓ છે તમે તમારા અનુસાર ખરીદી કરી શકો છો.
હ એ તો તમને આ ચુ કે જે મતલબ એ આપડે જે સોયસ્કર પડે છે જો કોઈ. કોઈ કોઈને ઓનલાઈન શોપિંગમાં બી ઇન્ટરેસ્ટ હોય અને ઓફલાઈન શોપિંગમાં બી ઇન્ટરેસ્ટ હોય એવું નહીં કે ભાઈ તમે ઓનલાઈન શોપિંગ કરો અને ઓફલાઈન જેને જે શોપિંગમાં ઇન્ટરેસ્ટ શું એ વધારે યુઝ કરે છે.
હા બરાબર છે. પણ એ છે કે આજકાલને ઓનલાઈનમાં ફ્રોડ બહુ થાય છે કે મારી સાથે જ એવું થયું હતું કે મેં જવેલરી ઓર્ડર કરેલી હતી. તો એ એવું થયું કે હવે મેં જ્વેલરી આવી ગઈ ને પછી મેં એને ખાલી એક બે વાર પહેરી અને પછી એ બ્લેક પડી ગઈ. તો એ લોકો એમ લો ક્વોલિટી તેના પ્રોડક્ટ્સ પણ મૂકે છે. પોતાની વેબસાઇટ પર તો એવું ની કરવું જોઈએ.
હમ એ તો કેમ કે મતલબ જો આપડે ઓર્ડર કરો. એ આપડે તો ખબર નહી હોય કે ભાઈ આ પ્રોડક્ટ અ રિયર છે કે મતલબ એમ જ છે. અને જો એમાં ફોટા મોકા મૂકેલા હોય એમાં એવા ફોટા રેય કે ભાઈ આ પ્રોડક્ટ રિયર છે. પણ જયારે આપડે ઓર્ડર કરો ત્યારે એ ડુપ્લિકેટ નીકળી જાય.
હા તો એજ છે કે તમને એ ઓનલાઈન શોપિંગ કરવાની હોય તો તમે કસ્ટમર રિવ્યૂઝ જોઈને. જ લેવાનું અને જે ટ્રસ્ટેડ વેબસાાઈટ છે ત્યાંથી જ શોપિંગ કરવાની. અને ઓફલાઈનમાં તો જો તમને કઈ એવું હોય કે આ ભાવ વધારે કેય છે. તો તમે એને ઓનલાઈન ભાવ ચેક કરી શકો છો. તેથી તમે ખરીદી શકો છો. તો બંનેની પોતપોતાની વિશેષતાઓ છે. તમે તમારા અનુસાર શોપિંગ કરી શકો છો.
હમ એ તો છે જ.
હા ચાલો થેન્ક યુ.
ચાલો પછી મળીએ.
હા બાય.
ભાઈ